તો તમને મારો અવાજ આવી રહ્યો હશે
હા તમારો અવાજ આવી રહ્યો છે શું મારો અવાજ તમને આવી રહ્યો છે
હા આવી રહ્યો છે તો હું આજે અત્યારે તમને જે ચોમાસામાં જે વાનગીઓ બધી ખવાય છે તેના વિશે હું તમને વાત કરું છું તો આપણે પહેલા જ વાત કરીએ તો અત્યારે ચોમાસામાં અત્યારે જે બધાને મોસમમાં ભજીયા ખાવાની ખુબ મજા આવે છે ભજીયા અને વડા અથવા તો તેમને મરચા ભજીયા ખાવાની ખુબ મજા આવે છે અત્યની તમને વાત કરીું તો અત્યારે હું રાજકોટ ફરવા માટે ગયો હતો અને ત્યાં વરસાદ પડ્યો હતો તો ત્યાં મારું મન ખાવાનું થઈ ગયું હતું અને ત્યાં મેં ભરેલા મરચાના ભજીયા ખાતા હતા જે ખાવાની મને ખુબ મજા આવી હતી તે મને એટલા સરસ લાગ્યા કે હું તેને તે મેં સો ગ્રામ પહેલા ઓર્ડર કર્યા હતા પરંતુ તેના પછી મેં બસ્સો ગ્રામ ઓર્ડર કરી દીધા કારણ કે તે મને ખુબ ગમ્યા હતા અને તે મેં મારા ઘરના માટે પાર્સલ પણ કરાવી લીધા હતા જે મારા કરરનારે પણ ખુબ ગમ્યા હતા અત્યારે જોવા જાવ તો તમને ભજીયા સાથે જો મરચાં મળી જાય તો આવા વાતાવરણમાં ખુબ જ મજા આવે આપડણે વરસાદ ને નિહળતા નીહાળતા મારતા મારતા જો મેગી સેન્ડવીિચ અથવા જે વાનગીઓ છે તે ખાવાની કેટલી મજા આવે છે તમે પણ જાણો તો તમે શું માનો છો આ વિશે તમે શું માનો છો આ વિશે
મને મને વધારે પડતું ચોમાસા નું સીઝન આવે એટલે મને બ એવું પણ મન થાય છે અને બાર બતું મને ગમે છે મને ચોમાસું સીઝન આવે એટલે મને એવું મોસમ પકડાઈ જાય છે જેથી કરીને જેથી કરીને મને પણ એવું થાય છે કે આપણે આ વસ્તુ ખાવું જ જોઈએ ચોમાસ સીઝન એવી વસ્તુ છે કે જે આપણને આ બધી અલગ અલગ વાનગીઓ ખાવા મળે છે તેમમ કે ઘરે ના પણ આ એ ચોમાસાના સીઝન વધારો કરતા બનાવતા હોય છે તે લોકોને પણ આ સિઝન આવે એટલે આ લોકોને પણ એવું થાય ગરમ ગરમ આ વસ્તુ આવું જોઈએ, અને તે લોકો પણ આપના આપણના ઘરના પણ મને પણ બછિયા છે, પછી કોનપુરી છે. જેમ કે હમણાં પાત્રાની ભાજી છે. પાતરા બનાવે છે ઘરે લોકો. અને વધારે પડતું એવું ગરમ વસ્તુ જો હમણાં આવું જો મળી જાય તો આપણને તો હા હા આનંદ થાય છે, કેમ કે તમે જાણો છો, કે આપણે આ વસ્તુ તો ચોમાસા ન સિઝન આવેટ આપણને વસ્તુ ખાવા મળવાની છે. આપણને ઘણો આનંદ થાય છે તમારો શું કેવા આ બાબતમાં?
તમારી વાત એકદમ સાચી છે હું એક આદિવાસી છું અને અમારા આદિવાસી પ્રથામાં જે આળીમ છે તે વરષમાં એક જ વાર ચોમાસામાં જ નીકળે છે જે થાવાની મને ખુબ મજા આવે છે. અત્યારની જ વાત કરીએ તો હું કાલે જ પહેલો વરસાદ આવ્યો અને અમારા ઘઈ કોઈ આડે માપી ગયો હતું અને જેમ મારી મમ્મી એ શાક બનાવ્યું હતું તે ખાવાની મને એટલી બધી મજા આવી કે દર વર્ષે જો મને આલિમ ના મળે. ચોમાસામાં, મને ચોમાસું અધુરું અધુરું લાગે છે જેથી કરીને જો જેમ બને તેમ વધારે મને આરીમ ખાવાની મજા આવે તે મજા જ નથી આવતી. અને અત્યારે તમે જોઓ તો પ્રિ મોન્સૂન જે મોન્સૂન પહેલાનું જે વાતાવરણ હોય છે. તેમાં જે શેવડા નીકળે છે તે ખાવાની પણ મને ખુબ મજા આવે છે શેવડાને તુવેરની દાળમાં મિક્સ કરીને બનાવવામાં આવે છે. જો આપણે સારી રીતે ન બનાવીએ તો થોડુંક તે ગળામાં આપણને ખજવારે પણ છે પરંતુ જો આપણે સરખી રીતે આંબલી નાખીને જો બનાવીશું. તો તે આપણને ખાવાની ખુબ મજા આવશે અને જે ખાવાની મને ખુબ મજા આવે છે. જે ખાઈને મને ખૂબ આનંદ પણ થાય છે અને મારા ઘરે પણ, તે અઠવાડિયામાં બે વાર જો મળી જાય તો તે બનાવવામાં આવે જ છે જે ખાવાની મને ખુબ મજા આવે છે, અમે જયારે આપણે જોઈએ તો ચોમાસામાં જે વાનગીઓ જે આપણને ન મળે જે યુનિટ મળતી હોય. તે ખાવી જો હોય તમારું શું માનુંવ છે આ બાબતે? તમારે શું માનું છે આ બાબતે?
હ તમારી વાત સાચી છે જેમ કે તમે કે્યો છે સેવડાશે. આળીમ છે, આળીમ તો મારી ફેવરેટ છે ચોમાસું આવે એટલે મારે તો એવું જ વિચારવું છે કે એને આળીમને તમે પ્રોપર ગુજરાતીમાં ક તો મશરૂમ પણ કહી શકો એમ. જે મશરમો હોય છે તે આપણે તે આપણે ઘરે પણ ઉગાડી શકી છે પણ જે આડીમ એવી વસ્તુ છે કે જે કુદરતી રીત નીકળે છે, અને કુદરતી રીતેને મળે છે તે ચોમોસમાં એક જ વાર અમુક અમુક સમયે એનો જે નિર્ધારિત સમય હો તે ત્યારે નીકળે છે જેથી કરીને આપણને એ વસ્તુ મળવું બહુ જ અઘરું છે. અને તે વસ્તુ આપણે શોધવા માટે ઘણા અંદર જંગલો જંગલોમાં લોકો જાય છે. તે વસ્તુ લેવા માટે જાય છે, તે આમ વસ્તુ છે એ આપણે કુદરતી રીતના એક મળેલી ભેટ છે. જેથી કરીને આપણા આદિવાસી તોમારા આદવાસી પણ હું પણ આદિવાસી છું. અને મેં એવું માનું છું. કે આ વસ્તુ ખાવુ જ જોઈએ, અને લોકો એવો એવા ભાવોથી ખાઈ છે આ કે લોકોને એ વસ્તુ મળતી જ નથી. અને જે શોધવા જાય એ પણ એને પણ મળવાનું બહુ મુશ્કેલ કામ છે. જેથી કરીને જે શોધવા જાય એ પણ ઘણો સાહસ કરીને અને, હમણાં તો કેવું છે કે સાપો નીકળે છે ચોમાસુ નું સિઝન છે એટલે સાપો નીકળે છે. એટલે મોટું રિસ્ક લઈને જવો પડે છે તે છતાં પણ લોકો આપણે એ વસ્તુ ના સારું જાય છે ને હું પણ જાઉં છું તમે જાઉં છો આને શોધવા માટે?
હા હું પણ જાઉં છું અને ઘણું બધું અમે અંદર વાડીઓ માં જઈએ જેથી કરીને અમને જયારે આણીંદની પ્રાપ્તિ થાય ત્યારે અમને એટલી બધી ખુશી થાય છે જાણે કે અમને ભગવાન મળી ગયા હોય. તેવી અમને ખુશી થાય છે અને જેમ તમે મશરૂમ તમે એક વાત સાચી કીધી કે હમ પણ કહેવાય તો મશરૂમ અલગ હોય છે તમે જાણો છો કે મશરૂમ કૃત્રિમ પણ હોય છે તે કૃત્રિમ મશરૂમ કરીને નર્સરીઓ વાળા ઘણા બધા એવા પૈસા કમાઈ શકે છે પરંતુ આ જે આડીમ હોય છે તે નેચરલ હોય છે. અને તે વરસમાં એક બે વાર જ નીકળતી હોય છે તો. જે કરીને આપણે મશરૂમ તો ખાઈએ છીએ પણ મશરૂમમાં એવો ટેસ્ટ નથી આવતો જેવો આપણને આડડીમાં ટેસ્ટ જોવા મળે છે. તો એ બાબતે તો હું એવું જ માનું છું કે તમે અત્યારે જોવા જાવ તો તો ધરમપુર જે અમારા બાજુનું ગામ છે ત્યાંના માર્કેટમાં હડી પાંચસો રૂપિયા કિલો અને એ ભાવમાં મળે છે અને અત્યારે તમે જોવા જાવ તો શેવડાની જે મેં વાત કરી. તે મારા માસા ખરીદવા ગયા હતા અને તેમને તે ત્રણસો રૂપિયા ના અઢીસો આપવામાં આવ્યા હતા જે તેમને અત્યારે અમેરે ગામમાંથી અમે મફતમાં ફોધટી રઈએ છીએ તો તે ખુબ જ મોઘી વસ્તુઓ છે. આપણને એવું લાગે છે કે તે ખાલી વનસ્પતિ છે અથવા કચરું છે પરંતુ એવું નથી. અને અત્યારે તમે જોવા જાવ તો ધરમપુરમાં ઘણા ભાગના આદિવાસીઓ રહે છે જે વાંસનું પણ શાક બનાવે છે જે વાસ વાંસડીઓ આપણે જે યુઝ કરીએ છીએ માંડપ બનાવવામાં અથવા એવું તેનું જે પહેલા પીલા નીકળે છે તેનું શાક બનાવીને તેઓ ખાય છે તે. તેમને બાજુ તે ખુબ જ પ્રખ્યાત વાનગી છે તો હું તો એવું જ માનું છું કે આપણા જે આદિવાસી કલ્ચર છે તે ખુબ જ સારું છે અને આપણે આદિવાસી કલ્ચરમાં જીવીએ છીએ. એ આપણા માટે પ્રાઉડ ની વાત હોવી જોઈએ. તેના ઉપ આપણે શરમ ના રાખવી જોઈએ કે હું આદિવાસી છું. તમાર શું માનવું છે આ બાબતે?
તમારી વાત સાચી છે એકદમ. હું તો મેં તો એવું જ વિચારું છું કે મે તો મે મે તો આદિવાસી શું પણ મેં ડુંગર વિસ્તારમાં જે પ્રોપર આદિવાસી છે. એ લોકોને ખાસ પ્રેરિત એ લોકોની જે કલ્ચર છે એ લોકોનું જે ગણ અને જે લોકો વાનગીઓ નવી નવી ખાય છે. એ લોકો ન મેં ત્યાં જઈને હું એ લોકોને પૂછી ને કેવું વસ્તુ કેવું સારું છે તે વસ્તુ મે ખાવા માટે મારા ફ્રેન્ડ છેના ઘરે જાઉં છું હું ડાંગમાં જાઉં છું સ્પેશિયલ તેના માટે જ વાનગી હો વરસમાં બે વરસમાં ચોમાસું આવે હું એને અ વિઝિટ કરતો રહું છું અને જે મને પણ એ મારો ફેન છે એ મને તો નવી નવી યુનિક વસ્તુઓ ખાવડાવે છે જેમ કે હમણાં ભાજીઓ પણ નવી નવી યુનિક રીતના જેમ કે સેવડા સેવડાઓ મળે છે. અને નવી નવી વસ્તુઓ ડુંગાર વિસ્તારમાં વધારે પડતી રહી છે તે મને મારા ફ્રેન્ડ ખાવડાવે છે. અને મને ચોમાસામાં સિઝન આવે એટલે મારી એક ફ્રેન્ડની યાદ આવે અને મેં તો એ ફન્ડને યાદ કરું જ છું પણ મને તે ચોમાસા આવે એટલે મને વધારે પડતું યાદ આવે છે કેમ કે મને વધારે પડતું વાનગી ખાવડાવે છે ચોમાસાની જે સિઝન છે તે ચોમાસામાં જ મળતી રહી એટલે તે વસ્તુ તે ફ્રેન્ડમને ચોમાસું આવે એટલે મને એ રીતે પાર્સલ કરાવીને મારા માટે લાવે છે અને મને ખાવડાવે છે મને ઘણો આનંદ થાય છે મને એ લોકો ના ઘેરના ઘરના ના એવા વ્યક્તિ છે કે મારા માટે વસ્તુ એ વસ્તુ ખાસ લાભ સ્પેશિયલ મારા માટે જ મોકલાવે છે મને ઘણો આનંદ થાય તમારા કોઈ એવા ફેન છે તમારા ડુંગર વિસ્તાર માંથી મોકલાવે છે તમને
હા તમે જેમ કહ્યું તેમ મારા ફ્રેન્ડ તો નથી પરંતુ જે મારા માસી ના છોકરાઓ છે તેઓ જો આડીમ નીકળે તેમને ત્યાં તો તેઓ જાતે મારા ઘરે આવીને આપી જાય છે કે ભાઈ હું આ તારા માટે લાગ્યો છો કરીને તેઓ આપી જાય છે અને તેના લીધે આપડે જાણીએ છીએ કે તેના લીધ આપણા સંબંધ પણ ઘણા એવા સચવાય છે કે તેઓ આપણને આપે છે તો આપણે પણ તેમને કશું આપવું જોઈએ એવું કરીને તેઓ આપણા સંબંધ ગાડા અને સજોટ બને છે તો જેથી કરીને આવું આપણે એકબીજાને આપતા રશો અને ખવડાવતા રહેશો તો તેના લીધે આપડા કબર બહબ સારા બની જશે તો હું તો એવું જ માનું છું કે આવું બધું થવાને કારણે આપણે ખુબ સારી રીતે સારું ચાલે છે અને સારી રીતે આપણે પોતાનો સંબંધ સાચવી શકે છે અને તમે જાણો છો કે ડુંગર વિસ્તારની વાત કરી તો ડુંગર વિસ્તારમાં એટલા બધા લોકો એવા છે જ્યાં આપણને નવી નવી વસ્તુ જોવા મળે છે આપણે જોવા જઈએ તો આપણે જેને ચાર સમજીએ કચરો સમજીએ જેમાંથી ઘણી બધી ભાજીઓ અથવા સારી ભાજીઓ હોય છે જેમ તમે જાણો છો કે લાલ છોર ની ભાજી છે ચણા ની ભાજી છે તે બધે આપણે ખાતા નથી અને ફેંકી દઈએ છીએ ત્યાંના લોકો તે વસ્તુને પણ શાક બનાવીને ખાય છે જે ખુબ જ સારી વાત કહેવાય છે અને તેમને પૌષ્ટિક આહાર મળી રહે છે અને ત્યાંના લોકો વધુ માત્રામાં કઠોળ પણ ખાય છે અને આપણે જેમ ચોમાસામાં જે મળતી વાનગી ની વાત કરીએ તો ચોમાસા માં આપણને જો અડદની દાળ અને તેના જોડે મરચાં અને તેના જોડે નાગલી ના પાપડ જો ખાવા મળી જાય તો ખુબ મજા આવી જાય તો તમાર શું માન છે ચોમાસામાં તમને શું ખાવું શું ખાવું ખુબ જ ગમે છે
હ મને તો તો ભજીયા ની મેં તો રાહું જોઉં છું અને ભજીયા સાથે ચટણી હોય છે ચા હોય છે અમ તો હમણાં ચોમાસાની સિઝન છે એટલે મો લી વધારે પતી ચા અને ભજીયા જો હોય તો હું આનંદ આવે છે હું હું એમ માની રહ્યો હું જનત માં બેસીને મેં તો સ્વર્ગની જે સ્થિતિ છે એજ માનીને મેં તો વરસાદની સિઝનમાં ખઉં છું અને મને એટલો ઘણો આનંદ થાય છે કે મને ચોમાસો આવે એટલે મનેગ હા જે વસ્તુ બનાવે તે ચોમાસ માં જ વધારે પડત મારા ઘર નાતા બનાવે છે તમારા ઘરના કઈ વસ્તુ એવું કઈ બનાવે છે તમારા ઘના ચોમાસા મને કે અમારા ઘરે ઘું મને પણ જ્ઞાન આપો જેથી કરીને તમારે ઘરે સારી સારી વાનગી બનાવતી હોય તો મને પણ એવું જણાવો કે જેથી કરીને હું પણ મારા ઘરના ને પ્રેરિત કરું કે આ વસ્તુ ખાવું જોઈએ જેથી કરીને આ વસ્તુ બનતું હોય તો મને પણ પ્રેરિત કરો જેથી કરીને હું પણ ક છું કે ઘર આ વસ્તુ બનાવું
તમારી વાત એકદમ સાચી છેન હું તમને કહેવા માંગુ છું કે અત્યારે અમારા ઘરે તો તમને કહું તો કેવડા ખાય છે જે તમારી ઘરે શાયદ ખબર પણ ન હોય કે એ વસ્તુ શું છે અને એને કેવી રીતે બનાવી જોઈએ કેવી રીતે ખાવવી જોઈએ તો હું તમને એવા માંગુ છું કે તેને પહેલા સારી રીતે કટિંગ કરી લેવામાં આવે છે તેના ઉપરના જે કાંટાઓ મને ચાલતા હોય છે તેને કાઢી વામાં આવે છે અને પછી તેને કટિંગ કરીને તો એને બાફ મકવામાં આવે છે અને પછી તેમાં વઘાર મૂકીને તેમાં તડકો નાખીને પછી તેને ખાવામાં આવે છે કે ખાવામાં ખુબ જ સરસ છે તમે જાણો છો તેમ અત્યારે ઘણી બધી વાનગીઓ છે જેમ કે તમે વાકીલ વિશે નહીં સાંભળ્યું હોય જેના વિશે તમે નામ જ કદાચ પહેલી વાર સાંભળ્યું તો માસ્ટલ પણ આપણને ખાવાની ખુબ મજા આવે છે અને જે ખુબ જ સારી વાનગી છે અત્યારે તમે જોવા જાવ તો અત્યારે માસ્કેલ તમને જોવા નહીં મળે કારણ કે અત્યારે જે વાંસના પીલા છે તેને પાણી મળશે અને પછી તે નીકળશે અને પછી તે ઉઊગીને મોટી થશે પછી તેમાંથી તેનું શાક બનાવવામાં આવશે અને જે ઘણી બધી એવી બીજી વસ્તુઓ છે જેમ કે તમે અ ટામેટા ના ભજયા કદ તમારી ઘરે ન બનાવવામાં આવ્યો હોય તો આપણે જાણીએ છી કે ટામેટાને પહેલા કાપી ગોળ આકારમાં કાપી નાખવામાં આવે છે અને પછી તેને દસનમાં ડીપ કરીને પછી તેને તળી દેવામાં આવે છે જેના ટામેટાના ભજયા પણ ખુબ જ સારા લાગે છે અને અત્યારે તમે ડૂપમસ